ઓ.
હલો.
હેલો.
બોલો.
હલો અવાજ આવે છે અમારો?
આવે.
હેલો. હલો હલો.
હલો.
તમને અમારો અવાજ આવે છે? હા તો તમે જરાક તમે વોટ્સએપ ચેક કરજો ને એક મેસેજ છે તમને જોઈ લો. હા. બીજું બોલો કેમ છો?
નથી તમારે જેમ.
અરે એમ નહી સર. અચ્છા સારું સારું શું કર્યું, કોલેજ ગયા ત.
એચ નથી જયા.
અચ્છા, તમે શું સ્ટડી કરો છો?
હમણાં લગડ એન્જિનયરનો છો.
એન્જિનિયર બન છો?
હા.
અચ્છા, હું ડોક્ટર ની તૈયારીમાં છું હમણાં.
અચ્છા અચ્છા એું હોસ્પિટલમાં બધા પોતું ન કરે એ બધા.
હ ના અમે એમ બી બી એસ નું ભણી છીએ હમણાં.
હા હા એમ બી બી એસ હોસ્પિટલ માં જ પોને બધું વધારે ખપે કરવાની છે જાાડુ પોતા.
તમે પ્લીઝ સરખા જવાબ આપશો સરખી વાત કરી શકશો?
હા હા સરખંજ કરી છે ને જે સાચું છેબ કરી છે.
હા તો હવે હું તમને શું બીજું તમને કોઈ સબ્જેક્ટ કે કેટલા આવે છે બી બી એમાં?
હ એન્જિનિયરિંગ છે અમારું બી બી એ ન ક.
અચ્છા, શું શું આવે તમને એન્જિનિયરિંગમાં ભણવાનું?
જેેરિંગમાં આવે સોશિયલ સાયન્સ સાયન્સ, હિન્દી ગુજરાતી.
સાયન્સ. હિન્દી ગુજરાતી.
એ નવી ટાઈપનું છે એટલે, એન્જિરીંગ.
અચ્છા એટલે નવો કોર્ષ ચાલુ થયો હશે ને.
હા ઓરગને કેમ.
અચ્છા અચ્છા સારું સારું. બીજું કઈ તમે શું કઈ કેવા માંગો છો?
બીચું ત શું કેવા માંગિએ અમે તો.
તમને હમણાં ખબર હોય તો તમને કહું એ આઈ કેટલું હમણાં ટ્રેન્ડમાં છે.
ટ્રેન્ડમાં કે ટ્રેન્ડિંગ માં?
ટ્રેન્ડમાં. હા તો તમે એના વિશે કઈક જાણકારી હોય તો તમે મને આપી શકશો?
એઈ મીન્સ
આર્ટિફિશિયલ ઇન ઇન્ટલિજન
આર્ટિફિશિયલ ઇન્ટલીજન્સ ઓકે
હા હમ આ તમને એમના બારામાં કઈ ખબર એ આઈ હમણાં કેટલું આગળ છે કેટલી કેટલી જગ્યા યુઝ થાય છે
હમ રૂમ માં યુઝ થાય બાથરૂમમાં યુઝ થાય સ્કૂલ માં યુઝ થાય બધી યુઝ થાય
એવું નઈ આમ સિરિયસલી રિપ્લાય આપો તમે
હા એ આઈ તો બઉ હમણાં કામ કરે બધા સ્ટડીમાં કામ કરે બધા સ્ટુડન્ટ યુસ કરે
હા હા એ તો છે
હમ
બીજું તમે શું કયો છો
હમ બીજો તો તમે બોલો ને થોડું
અમ બીજું શું તમારી કોઈ ફેવરેટ ડીશ ના નામ બોલો
દહીંપુરી
એટલે યુમિન ચાટ તમને બહુ ભાવે
હા દહી આઈટમ બવ ભાવે
અચ્છા તમે હમણાં સ્વિમિંગ ક્લાસ જાઓ તો તમને શું શીખવાડે છે ત્યાં
મ ગ્લાસ મશરૂમ
કેવી રીતના સ્વિમિંગ કરવાની હોય સુખ શું એમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય
હમ પેલું જતક ના કો નાઈ ને પેલા પહેરી ને અંદર ડુબકી મારવાની પછી એક્સરસાઇઝ કરાવે થોડી ઘણી એજ રીતે કલાક કરવાનું
અચ્છા અચ્છા સારું બાકી તમને શું ખાવા પીવામાં ભાવે છે
ખાવા પીવામાં તા ખાવામાં તો ઘણું ભાવે પણ એમ પીવામાં વધારે ભાવે
અચ્છા તમે ગોવા ગયા હતા તો એનું શું કઈ કોસ્ટ કે એવું કઈ ખબર હશે તમને કેટલામાં શું કોસ્ટ પડ્યુ તું ને
કોષ તો અમને નક્કી ના હોય કઈ વધારે થાયને ઓછો થાય આપડી
એટલે તમ એપ્રોક્સ કેટલું થાય આમ હોટલ ને બધું બુક કરવાનું હોય તો
હમ પંદર હજાર થાય પંદર હજાર થઇ જાય
પંદર હજાર
હા
ત્યાં કઈ કઈ જગ્યા છે ફરવા માટે
ત્યાં તો છે ઘણા બીચ છે
બીચ ના નામ હોય ખબર હોય તો કેજો ને જરા
અને જુના બીચ કબુડેરામા બીચ બટરફ્લાય બીચ ઘણા બધા છે
અચ્છા તમે કયા કયા વિઝિટ કર્યા હતા
એ જે નામ બોલ્યા એ વિઝિટ કર્યા એટલે નામ યાદ છે
અચ્છા તો તમને તા મજા આવી ગોવા તમારે એક્સપિરિયન્સ કેવું હતું
જોરદાર
અચ્છા અચ્છા સારું બીજી વાર જવા મળે તો જાઓ?
ચોક્કસ ને હું કાલેજ ઉપડી જાઉ.
ઓ, ગુડ સારું સારું. બીજું કઈ.
હમ બીજું તો સાંભળ્યું તો તમે કેદારનાથ ગયા હતા.
હમ. અમે એટલે કેદારનાથ જવાના હતા પણ ત્યાં ટ્રાફિક ના લીધે કેદારનાથ શું થોડું બંધ થઈ ગયું તું અમે રજીિસ્ટ્રેશન ને બધું કરવા ગયા. તો બધું બંધ થઈ ગયું હતું, પછી અમે ગયા ત હરી દ્વાર ઋષિકેશ એ બ બધું સારું છે ઠંડક ની જગ્યા છે. તમે એકવાર વિઝિટ કરી શકો છો ત્યાં.
હ બરોબર.
હા.
હ
બીજું તમે શું કેવા માંગો છો કઈ કેવા માંગો છો?
હ બીજું ત શું કું તમે કે તમારા કોલેજ ચાલુ છે?
હા મારી કોલેજ તો રેગ્યુલરમાં ચાલુ જ છે. બઉુ ટફ હોય ભણવાનું.
અચ્છા.
અમારી ઇન્ટર્નશીપ બી ચાલુ છે હોસ્પિટલમાં હમણાં.
અચ્છા, સ જાડુ પોતા કર.
નઈ અમે છે ને અ એમરજન્સી ડિપાર્ટમેન્ટમાં છીએ.
હા હા હ ઓછીક ત હમટ કર એમરજન્સી કોતીવા.
પ્લીઝ તમે એવા જવાબ ના આપશો.
હા હા.
હ બીજું કઈ સારું સારું બોલો. હવે તમે ક્યાં ફરવા જવાના છો?
હવે તો જવાનું છું પન આ હમણા કેવાનું નથી, નીકળવાનું છું.
અચ્છા અમે તો અમણાં જવાના છીએ સિક્કિમ, ગેંગ ટોક, દાર્જલિંગ. અચ્છા હા એનો ભી અમે. અરાઉન્ડ કોસ્ટ ટ્વેન્ટી થાઉઝન્ડ પર પર્સન નક્કી તો કર્યો છે ફિહાલમાં.
અચ્છા ફિલહાલમાં કરયો છો એમ ને.
હા પછી તો ઉપર નીચે તો થતા જ હોય.
હા ઉપર થાય નીચા તો ના થાય.
હા એ છે. બીજું બીજું કાઈ બોલો.
હું બીજું તો શું બોલે.
મજા આવે ઈ કેવાનું કઈ એવું ના હોય.
હું હું.
તમા ઘરમાં બધું કેમ ચાલે મજામાં?
બસ મજામાં.
અચ્છા તમા વાઈફને કેમ છે?
ઠીક છે બરોબર છે.
અચ્છા સારું તો તો.
ને છોકરા પણ બરોબર છે.
અચ્છા. શું નામ છે છોકરાઓનું?
છોકરા નું નામ છે શ્લોક.
અચ્છા, સારું-સારું. બીજું, તમે કોઈ મને કપડા ની કે શૂઝની બ્રાન્ડ વિશે થોડુંક આઈડિયા આપી શકો છો?
કપડા ને બ્રાન્ડ કંઈમાં તમને વાત કરવાની. બ્લુબેરી બ્લુબેરી ને બરબેરી આવે.
હા ઈ બરબેેરી.
હા બરબેરીનું સિમ્પલ ને, ક્લોથિંગ સારી હોય, એમ સિમ્પલ હોય.
અચ્છા. તો રેડટેપ, યુ એસ પોલો નું કાંઈ કહી શકો છો તમે?
હા ઈ પણ સારા જ હોય, મસ્ત હોય.
અચ્છા. સૂઝમાં તમે કયું પ્રેફર, તમે કપડાની બ્રાન્ડમાં કયું પ્રેફર કરો? રેડટેપ, પુમ ને એમાંથી?
યુ એસ પોલો પ્રિફર કરું.
યુ એસ પોલો, તો-તો તમે એના જ કપડાં પહેરતા હશો ને યુ એસ પોલો ના?
હા એના જ પહેરું. એના ને રજાબેટના.
ઓહ! સરસ-સરસ, સારું કહેવાય તો-તો. શૂઝમાં તમે કંઈ બ્રાન્ડ પ્રેફર કરો?
શૂઝ માં તો ખાલી નાયકી જ પહેરું હું.
અચ્છા. ત્રણસો ન પાંસો કેટલા વાળીનું પહેરો?
હા ઈ એનમાં શું હોય ખાલી તડીયું આવે એમનું. એનાં ઉપર નું બધું થઈને બનાઈન ચાર પાંચ હજાર થાય.
ઓહ! અચ્છા-અચ્છા. સારું કહેવાય, તો-તો તમે બધું બ્રાન્ડમાં જ ઓમ પ્રેફર કરો છો.
હા ને હમણાં નવી શૂઝ આવી ઈ લીધી છે વન નાઈટ.
કેટ શેની?
વન નેઈટ.
ઓહ એવી તો કંપની લોકલસ જ લાગે છે, મેં સાંભળેલી નથ લાગતી એવી કંપ
હા વિરાટ કોહલી સ્પોન્સર કરે ઈ બધી લોકલ આવેને!
ઓહ વિરાટ કોહલી વાળા હા, અચ્છા-અચ્છા.
હા તો તમે ઈ પહેરો છો?
હા, હા ઈ તો હુ મારા હુવા ટાઈમે ઈ જ પહેરું.
અચ્છા-અચ્છા. સારું કહેવાય તો-તો. બીજું શું કહેવા માંગો છો કાંઈ?
અમ્મ બાકી તો હું શું કહેવું?
કાંઈ નહીં બસ મોજ છે બાકી તો.
નહીં, બાકી તો હમણાં મને પંદર માર્ક્સ આવે એમાંથી પાંચ ઉડી જાય તો દસ થયા ને! એટલા માર્ક્સ આવ્યા હતા, એટલે દસ માર્ક્સ થઈ ગયા હશે મારા પાસિંગ માટે.
સારું લ્યો હવે ઈ પછી વાત કરું તમાર જોડે.
ભલે.
હા થેન્ક યુ. તમાર ટાઈમ આપવા માટે.
થેન્ક યુ.
હા.